હમ કેમ છો મજામાં?
હા, બસ મજામાં તમે કેમ છો?
બસ મજામાં. આજે તો વિચાર આવ્યો કે આપ અ આજના સમયમાં તો જાહેર પરિવહન આપણા જીવન ખુબ ખુબ જ મહત્વનો ભાગ બની ગયો છે. અ દરરોજ લાખો લોકો બસ ટ્રેન મેટ્રો અને અન્ય જાહેર.. વાહનો નો.. ઉપયોગ કરી પોતાના કામના સ્થળે શાળા કોલેજ અને અન્ય જગ્યાએ જાય છે. અને ખાસ કરીને મોટા શહેરમાં તો જાહેર પરિવહન વગર જીવનની.. કલ્પના કરવી મુશ્કેલ છે જો દરેક વ્યક્તિ પોતાની ખાનગી ગાડી લઈને રસ્તા ઉપર નીકળે તો ભારે ટ્રાફિક જામ થઈ જાય છે. જાહેર પરિવહન આ સમસ્યા નો ઘણી હદ સુધી ઘટાડે છે. અને જાહેર પર પરિવહનનો સૌથી મોટો ફાયદો એ છે કે. ખર્ચામાં સસ્તું પડે છે દરેક વ્યક્તિ પો પોતાની કાર કે બાઈક હોવી જરૂરી નથી સામાન્ય આવક ધરાવનાર ધરાવનાર લોકો પણ ઓછી ટિકિટમાં સરળતાથી મુસાફરી કરી શકે છે.
હા, એ જો તમે ઘણી સાચી વાત કીધી અને વિદ્યાર્થીઓ માટે જોવા જઈએ ને તો વિદ્યાર્થીઓ માટે પણ જાહેર પરિવહન એ ખુબ જ ઉપયોગી કહેવાય. ઘણા વિદ્યાર્થીઓ દરરોજ બસ અથવા ટ્રેનમાં કોલેજ જાય છે ને આવે છે. જો. ખાનગી વાહનનો ઉપયોગ કરે તો પેટ્રોલ, પાર્કિંગ અને જાણવણીનો ખર્ચો વધી જાય છે. અને અ ખાનગી વાહન જો દરેક વિદ્યાર્થી ખાનગી વાહન લઈને જાય ને તો પેટ્રોલ કેટલું બધું બળે એટલે આપણું ઈંધણ ઓછું થાય.. અને એનાથી ધુમાડો વધારે થાય અને વધે એટલે આપણે બધા જ બધા જ વિદ્યાર્થીઓ અવી રીતે જાહેર પરિવહનમાં જાય ને તો બધાને ઘણો ફાયદો થાય છે અને જાહેર પરિવહન પ પર્યાવરણ માટે સારું છે એ તો અ મેં વાત કરીએ એમ કે એક બસમાં ઘણા મુસાફરો એક સાથે મુસાફરી કરી શકે છે. તેના કારણે છે ને રસ્તા પર વાહનોની સંખ્યા ઓછી રહે અને. ટ્રાફિક ટ્રાફિકનો ની સમસ્યા આપણને ઓછી થાય. અને વાયુ પ્રદુષણ તથા અવાજનું પ્રદુષણ પણ ઘટી જાય છે.
હા સાચી વાત છે અને મેં વાંચ્યું હતું કે વધુ લોકો જાહેર પરિવારનો ઉપયોગ કરે. તો ઈંધણ ની પણ બચત થાય છે. અને પેટ્રોલ અને ડીઝલ જેવી કિંમતી વસ્તુઓ કઈ. કુદરતી વસ્તુ નો ઓછો ઉ. ઉપયોગ થાય છે. જે દેશના વિકાસ માટે પણ લાભ લાભદાયક છે. અને જાહેર પરિવહનથી સમયની પણ બચત થાય થઈ શકે છે અને ઘણી જગ્યાએ મેટ મેટ્રો ની ઝડપી ટ્રેન સે સેવાઓ હોવાથી લોકો ટ્રાફિકમા ફસાયા વગર સમયસર. પોતાના સ્થળે પહોંચી પણ શકે છે. અને આપણા દેશમાં તો સરકાર પણ જાહેર પરિવહનની સુવિધાઓમાં સતત સુધારો કરી રહી છે. નવી બસો ઇલેક્ટ્રિક બસો મેટ્રો મેટ્રો સેવા અને આધુનિક રેલવે. સેસ લોકો માટે વધુ આરામદાયક મુસાફરીની સુવિધા આપે છે.
હા. એ તો તમે સાચું કીધું. અને ઇલેક્ટ્રિક બસો તો છે ને પર્યાવરણ માટે વધુ સારી માનવામાં આવે છે. તેનાથી ધુમાડો ઓછો થાય છે અને પ્રદુષણમાં પણ ઘણો ઘટાડો જોવા મળે છે. ભવિષ્યમાં આવી બસોની સંખ્યા વધ વધુ વધે. તો એ ખૂબ જ સારું કહેવાય એથી આપણે બધા એ ઇલેક્ટ્રિક બસો અ ઇલેક્ટ્રિક બસો અથવા તો ઇલેક્ટ્રિક વાહનો પર વધારે ધ્યાન આપ આપવું જોઈએ અને જાહેર પરિવહનનો ઉપયોગ કરતી વખતે છે ને આપ આપણું પણ એક કર્તવ્ય છે કે બસ અથવા ટ્રેનમાં આપણે સ્વચ્છતા જાળવી જોઈએ. કચરો કો અ બ જ્યાં ત્યાં ફેંકવાો ના જોઈએ ટિકિટ આપડે યાદ કરીને લઈ લેવી જોઈએ. અને અન્ય મુસાફરો સાથે આપડે છે ને આમ સૌજન્ય પૂર્ણ વ વર્તન કરવું જોઈએ અને ટિકિટની વાત આવે તો અમુક લોકો તો કેવું કરે ટ્રેનમાં ટિકિટ લીધા વગર મુસાફરી કરી દે. એટલે એ તો અ એ તો ખોટું ખોટું કાર્ય કેહેવાય ને. એ હિતો હિતો વાળું કાર્ય ના કહેવાય એટલે આપડે. એ પણ ધ્યાન રાખવું જોઈએ કે આપણે યાદ કરીને ટિકિટ લઈ લેવી જોઈએ.
હા હા સાચી વાત છે અને વૃદ્ધ લોકો. વૃદ્ધ લોકો, ગર્ભવતી મહિલાઓ અને દિવ્યાંગ મુસાફરોની બેઠક. આપવી પણ એ આપની જ જવાબદારી છે. નાની નાની સારી આદતો મુસાફરીને ખબ વધુ સુખદ બનાવે છે. અને મને લાગે છે કે જાહેર પરિવહન માત્ર એક મુસાફરી નું સાધન નથી. પરંતુ સમાજને જોડ જોડ જોડતું એક મહત્વપૂર્ણ માધ્યમ છે. અલગ અલગ લોકો સાથે મુલાકાત થાય છે અને ઘણા નવા અનુભવ પણ મળે છે. અને હું તો અ એવું જ માનું છું કે જો દરેક વ્યક્તિ શક્ય હોય. ત્યાં સુધી જાહેર પરિવહન નો ઉપયોગ કરે. તો ટ્રાફિક પ્રદુષણ અને ઈંધણનું બગાડ ત્રણેય વસ્તુમાં ઓછો ઘટાડો થાય.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી. હવે જયારે પણ શક્ય બનેને ત્યારે હું જાહેર પરિવહનનો વધુ ઉપયોગ કરવાનો પ્રયાસ કરીશું અને જાહેર પરિવારનો યોગ્ય ઉપયોગ કરવા માટે આપણે છે ને પોતે પણ નઈ, પણ આપણા પરિવાર, મિત્ર અને બધાને છેને પ્રોત્સાહિત કરવા જોઈએ. જો તે આપણા સમાજ અને પર્યાવરણ બધા માટે લાભદાયી છે.
હા, સાચી વાત છે. અને ઘણા શહેરોમાં તો અ પીક અવસર દરમિયાન બસ અને અ ટ્રેનના ટ્રેનમાં ખુબ જ ભીડ હોય છે. મુસાફરોને ઉભા રહીને લાંબી મુસાફરી કરવી પડે છે. ખાસ કરીને તો ઓ ફીસ અને કોલેજના સમયમાં તો ઘણી વાર બસમાં ચઢવું પણ મુશ્કેલ બની જાય છે. અને ઘણી વખત બસ મોડી આવે અથવા સમય સર નઈ ના આવે તો તેના કારણે વિદ્યાર્થીઓને કોલેજમાં અને કર્મચારીઓને ઓ ઓફિસમાં પહોંચવામાં મોડું થઈ જાય છે. જો સમય પાલન વધુ સારું થાય તો લોકોનો વિશ્વાસ પણ વધે. અને કેટલાક વિસ્તારોમાં તો હજુ પણ જાહેર પરિવહનની પૂરતી સુવિધા નથી. ગામડા અને દૂરના વિસ્તારોમાં રે રહેતા લોકો બસ મા લાંબી રાહ જોવી પડે છે. જો દરેક ગામ સુધી નિયમિત બસ સેવા પહોંચે તો લોકોને ઘણો લાભ થાય.
હા, એ તો તમે સાચું કીધું અને મને લાગે છે કે સ્વચ્છતા પર પણ આપણે વધારે ધ્યાન આપવાની જરૂર છે. કેટલીક બસો અને સ્ટેશનો પર કચરો જોવા મળે છે. જો મુસાફરો અને તંત્ર બંને મળીને જો સ્વ છતા જાળવેને તો મુસાફરી એ વધુ આનંદદાયક આનંદદાયક બની જાય છે અને કોઈને પણ નુકસાન થતું નથી. તો અ અને ઘણી વાર કેવું થાય કચરાના લીધે અને સૂકા કચરા, ભીના કચરાના લીધે છે ને અમુકવાર બઉ ગંદગી લાગે છ. એ તો એ પણ ઓછી થઈ જાય એટલે બંનેવે અ આપણે અને તંત્ર બંનેવે ધ્યાન રાખવું જોઈએ.
હા અને ઘણી વાર તો લોકો બસમાં ખઈને કચરો ગમે તે ફેંકી દે. અથવા પાણીની બોટલ ને પ્લાસ્ટિક ગમે ત્યાં છોડી દે, આ આદત બદલવાની જરૂર છે. જાહેર સંપત્તિને પોતાની સંપત્તિ સમજીને જાળવવી જોઈએ. સુરક્ષા પણ ખૂબ મહત્વની છે. ખાસ કરીને તો મહિલાઓ, બાળકો અને વૃદ્ધ મુસાફરો માટે સુરક્ષિત વાતાવરણ હોવું જરૂરી છે. બસ અને સ્ટેશનો પર સી સી ટી વી કેમેરા, પૂરતી લાઈટ અને સુરક્ષા કર્મચારીઓ હોય તો મુસાફરો વધુ નિર્ભય અનુભવશે અને આજે તો ઘણી જગ્યાએ મહિલાઓ માટે ખાસ બેઠકની વ્યવસ્થા પણ છે. આ ખુબ સારી અ પહેલ છે. સાથે સાથે દરેક મુસાફરે પણ એકબીજાનો આદર કરવો જોઈએ અને કોઈને પણ કઈ મુશ્કેલી ન પડે તેનું ધ્યાન રાખવું જોઈએ.
હા, એ તો તમે ઘણી સાચી વાત કીધી અ અને આજે ડિજિટલ ટેકનોલોજીના કારણે છે ને મુસાફરી એ વધારે સરળ બની ગઈ છે. હવે ઘણા લોકો ઓનલાઈન ટિકિટ બુક કરે છે, મોબાઈલથી પેમેન્ટ કરે છે, અને અ બસ અથવા ટ્રેનનો સમય પણ છે ને એપ્લિકેશનમાં જોઈ શકે છે અને અ બસ કે બસ કે ટ્રેનને છે ને ટેક પણ કરી શકે છે, હવે તો અને આ સુવિધાઓની આ સુવિધાઓથી છે ને સમયની ઘણી ઘણી બચત થાય છે અને લાંબી લાઈનમાં ઊભા રહેવાની કોઈને પણ જરૂર પડતી નથી. ભવિષ્યમાં આવી ડિજિટલ સેવાઓ વધુ વિકસે તો મુસાફરોને વધુ સુવિધા મળશે.
હા સાચ ચી વાત છે અને મને તો લાગે છે કે જો લોકો થોડું પણ વિચારીને ખાનગી વાહનને બદલે જાહેર પરિવહનનો ઉપયોગ કરે તો ટ્રાફિકમાં ઘણો ઘટાડો થઈ શકે છે. સાથે સાથે ઈંધણનો પણ બચાવ થાય અને આ ઉપરાંત કાર્બન અ કાર્બન પણ ઓછું થશે અને પર્યાવરણ પણ વધુ સ્વસ્થ રહેશે આવનારી પેઢી માટે સ્વસ્થ હવા અને સ્વસ્થ વાતાવરણ જાળવવામાં જાહેર પરિવહનનું મોટું યોગદાન રહેશે અને સરકારે જાહેર પરિવહન પરિવહનની સેવામાં સતત સુધારો કરવો જોઈએ અને નાગરિકોએ પણ તેનો જવાબદારી પૂર્વક ઉપયોગ કરવો જોઈએ. બંનેના સહાય થી જ સારી વ્યવસ્થા ઉભી થઈ શકે છે.
હા, એ તો તમને બિલકુલ સાચી વાત કીધી હું પણ એજ માનું છું. કે જાહેર પરિવહન છે ને એ માત્ર એક સુવિધા નથી પરંતુ દેશના વિકાસ પર્યાવરણના સંરક્ષણ અને લોકોના જીવનને સરળ બનાવવાનું એક મહત્વપૂર્ણ સાધન છે. આજે આ અ અત્યારના સમયમાં તો છે ને જાહેર પરિવહન અ નો વધારે ઉપયોગ લોકો કરે છે ઈ છે ને માત્ર વ્યક્તિગત ફાયદો નથી. પરંતુ સમગ્ર સમાજ માટે એ લાભદાયી છે. તેથી અત્યારે તો જાહેર પરિવહનનો ઉપયોગ એ ઘણો વધી ગયો છે.
હા સાચી વાત છે, અને ઇલેક્ટ્રિક બસોનો સૌથી મોટો ફાયદો તો એ છે. કે વાયુ પ્રદુષણ ઓછું થાય છે પેટ્રોલ અને ડીઝલનો પણ ઓછો ઉપયોગ થતો જ પેટ્રોલ અને ડીઝલનો ઉપયોગ બી થતો નથી જેના કારણે પર્યાવરણને પણ લાભ લાભ થાય છે. અને જો ભવિષ્યમાં વધુ ઇલેક્ટ્રિક વાહનો આવશે તો આપણા શહેરમાં વધુ સ્વસ્થ બની શકશે. અને જાહેર પરિવહનનો ઉપયોગ કરવાથી લોકોમાં શિસ્ત પણ અ જળવાશે અને લાઈનમાં ઉ ઊભા રહેવું સમયસર પહોંચવું ટિકિટ લેવી અને અન્ય મુસાફરીનો આદર કરો. અને નિયમનું પાલન કરવું જેવી સારી આદતો પણ જીવનમાં ઉપયોગી બને છે. અને બસ કે ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આપણે અલગ અલગ લોકોને મળીએ અને જુદી જુદી ઉંમર વ્યવસાય અને સંસ્કૃતિના લોકો સાથે વાતચીત થાય છે. તેનાથી નવા વિચારો જાણવા મળે છે અને સમાજને પણ વધુ સારી રીતે સમજવાની તક મળે છે.
હા એ તો તમે ઘણી સાચી વાત કીધી પરંતુ જાહેર પરિ પરિવહનની સુવિધા સારી બનાવવા માટે છે ને સરકાર અને સાથે સાથે નાગરિક બંનેવે પણ જવાબદારી લેવી પડશે તો આપણેે પણ એવી જવાબદારી લઈશું નહી.
હા સાચી વાત છે. તો હવે આપડે ફરી મલીએ આની પર તો આપણે વાત કરીશું એટલી ઓછી પડશે
હા એતો તમે ઘણ સાચું કીધું સારું સારુ ચાલો
હા.